જયશ્રીકૃષ્ણ.
જયશ્રીકૃષ્ણ.
કેમ છો બધા મજામાં?
હા મજામાં છું તમે કેમ છો?
મજા મજામાં ઘરના બધા મજામાં મમ્મી, પપ્પા, ભાઈ, બહેન
હા ઘરે બધા મજામાં છે. અને તમારા ઘરે બધા કેમ છે?
બધા મજામાં.
જમ્યા તમે?
જમી લીધું.
શું જમ્યા આજે?
આજે રોટલી, શાક અને દાળ, ભાત
હા.
તમે શું જમ્યા?
આજે હું આજે રીંગણ બટાકાનું શાક ને રોટલા ને બીજું મમ્મી એક હજું શાક બનાવ્યું હતું ભીંડાનું એટલે ભીંડા ભરીને આખું બનાવે ખબર અંદર મસાલો નાખીને તે હા મસાલા વાળું તે બનાવ્યું હતું એના ને રાયતું હતું.
હા.
ને ને એના બીજું દાળ ભાત હતું.
અમારે મગનું શાક હતું.
હા તો મેં તમને એટલે કોલ કર્યો હતો કે તમે શું પેલા? મેં તમને કેતા હતા કે એટલે એક જગા પર સત્સંગ રાખેલું છે ભગવાનનું.
હા.
શું તમે આવશો ત્યાં મારા સાથે
હમણા તો કઈ તારીખે છે?
હા. તારીખ એટલે આ આજ અઠવાડિયામાં કદાચિત છે.
એવું છે આ અઠવાડિયે મને ટાઈમ નહી એડજસ્ટ થશે કે
એ તમારા પાસે ટાઈમ નથી.
નથી.
અરે ટાઈમ તો એતો કાઢવા પડે આપડે એમ તો તો નીકળે. ભગવાન માટે એટલે હમણા બહુ બીજી છો તમે?
બીજી છે કે નહી?
તમને કતા કે જ ટાઈમ કાઢજે તો આપડે જાતે એમ. કેમ કે ભગવાન નું સત્સંગ એટલે આ વરષમાં એક વાર રાખે એ ક ને. કે આપડે મનુષ્ય જન્મ આપણને મળે. તો એમાં ભગવાનની ભક્તિ કરવી જોઈએ એમ કે એક સંતત એમને કહ્યું હતું કે. મનુષ્ય જન્મ એટલે બહ દુર્લભ છે આપણને વારંવાર નથી મળતું એમ. કે મનુષ્ય જન્મ દુર્લભ છે મળે ના વારંવાર. જેમાં જેમ સરવર થી પાત્રા તૂટી પડે ને બહુ ના લાગે ડાર. એટલે એનો અર્થ જ એવું થાય છે કે જેમ આમ એકવાર. આપડા વૃક્ષ હોય તેના પરથી પાતળ એકવાર પડી જાય પાછું ના જોડાય ને. તેમ આપણું મનુષ્ય જન્મ પર એક જ વાર મળશે ભક્તિ કરવા માટે. એ પાછું વારંવાર નહી મળે એટલે આજ જન્મમાં આપડે ટાઈમ. કા કાઢીને ભગવાન ની ભક્તિ કરવી જોઈએ એમ.
હા ચાલ ની તો પસી આપડે એકાદ દિવસ વિચારું. જાયે પસી જોઈએ તા ટાઈમ કાઢીને. ભગવાન માટે તો હવે આટલું કરવા પડે હા.
હા.
સત્સંગ સાંભળ રાખવાનું કયાં તો
નાય એટલે આપડું જ્ઞાન વધે.
હા.
અને ત્યાં નિઃશુલ્ક જમવાનું પણ છે.
હા.
હા તા એટલે છપ્પન ભોગ રાખેલું છે એમ. ખાવા માટે હા એટલે પેલા ચડાવે ભગવાનને એમ. પછી પછી એટલે પેલા ભગવાનને આપી દે પછી ભોગ લાગી જાય એટલે પછી બધા જે સત્સંગ માં આવેલા હોય આપણા ભાઈ, બહેન, મિત્ર લઈને આવેલા હોય એટલે તેમાં તે આપડે ખાઈ શકું એમ કેમ કે ભગવાનનો ભોગ ખાવો બો જરૂરી છે. આપણા જીવન માટે.
સત્સંગ સેના વિશે જેવો છે સત્સંગ.
એ ભગવાન એટલે એ ભગવાન વિસે જ છે એમાં ભગવાનનું સત સત્સંગ આપડે કેમાં મહાભારત કથા આવે. રામાયણ એજ બધા અંદર કથા ચાલશે એમ આપ આપણ ને એટલું બધું વિસ્તાર થી ન ખબર હોય.
હા એ કેટલા દિવસ નો છે?
એ ત્રણ ચાર દિવસનું છે લગાતાર ચાલશે એટલે આપડે તા રેવાનું ને થી એટલે આપડે જ જા સુધી જેટલી વાર સત્સંગ ચાલશે તેટલું સાંભળશું.
હા.
ને પછી ત્યાંથી આપડે પાછું આવી જશું આપડા ઘરે હા. કેમ કે એ એક વર્ષમાં એક જ વખત થાય છે. તો એટલે આટલો મોટો એ લોકો લાભ આપે છે તો આપડે લેવું પડે એમ.
હા.
ને તેના સાથે સાથે કથા પણ કરેલી છે. એટલે. એટલે તમને કેતો તો ટાઈમ કાઢો આપડે જઈએ સાથે મળી મળીને.
હા.
ને બીજા બધા ફ્રેન્ડ હોય તેને હું તૈયાર કરું મારા દોસ્તાર હોય તેને.
મારા પણ ફ્રેન્ડ ને કઉ. ટાઈમ કાઢીને જાયે એખાદ દિવસે
હા પછી નકારાત્મક આપડા વિચાર હોય તે હું સકારાત્મક આપણને વિચાર આવે. સત્સંગ સાંભળવાથી એમ. હા બધા કેય ને કે બધા જયારે દુઃખ પડે ત્યારે ભગવાનને યાદ કરે. સુખ હોય ત્યારે ભૂલી જાય.
તેવું જ જણાવે.
હા તે જ આપડે જયારે આપડે સુખમાં જયારે ભગવાનને યાદ કરી લઈએ તો દુઃખ આવે જ નય આપડા પર.
હા દુઃખ ના આધારે જ ભગવાનને યાદ કરે સાચી વાત તમારી બરાબર.
હા તમે થી ઘરે બધા કેમ છે મમ્મી, પપ્પા. મમ્મી, પપ્પા ને ભી સત્સંગમાં લેતા આવજો ની. કેમ કે એ લોકોની ઉંપણ હા એ લોકની પણ ઉંમર થઇ જાયેલી છે ઉંમર થઈ જાય એટલે કાઈ સાંભળી લયને જ્ઞાન પણ પ્રાપ્ત થઈ જાય. હમ શંકરાચાર્ય આવવાના છે એટલે
હા
તમેં હમણાં શુંકરો કોલેજ
હમડે એજ કોલેજ જ કરું છે તમે
અમે પણ કોલેજ માં
એટલે કોલેજ સવાર ની હોય તો સવારે જાવ ને પછી કોલેજથી આવું. તો જરાક આ પાર્ટટાઈમ જોબ કરું છું એમ
હ બરાબર જોબ ક્યાં કરો
અહિયાં જ આપડા એટલે અહિયાં બેંકમાં બેંકમાં એટલે પાર્ટટાઈમ જોબ કરું છું.
હા
આ બધું તેમ બધું હિસાબ હિસાબ કાઢવાનો ને એલોકો આમ બધું ફોર્મ ભરવાનું એવુ બધું આપે ચેક ભરવાનું તેજ ભરી આપું પાર્ટટાઈમમાં તો આવું જવાબ આપે.
સેલરી સુ આપે
હા સેલી સેલરી પણ આપે
સેલરી કેટલીક જેવી પણ આપે
એ લોકો મહિનાના બારહજાર આપે
બરાબર
સાય
ખરચો નીકરીજાય.
હા ખર્ચ ખર્ચો પણ નીકળી જાય ને આપડે કોલેજ ની ફીસ પણ ભરાઈ જાય
હ તે પણ છે જાણે
કોલે એટલે કોલેજ કોલેજ બી સાથે સાથે ને પાર્ટટાઈમ જોબ પણ સાથે સાથે ને એવી રીતે જ બધું સેટલમેન કરેલું છે એટલે
હ
હા તાતો તમે શું કરો છો હમડે
થકાઈને બેસી રહેલા.
કોલેજ નહી જાઓ?
કોલેજ પણ જાયે ને
તો તમ ત આ તમે બી શાયદ કોલેજ કોમર્સ કોલેજમાં જ જાઓ છો ને
હ હ
તમે દેખાતા નથી હમણે
હમણાં થોડાક દિવસ થી આવતો નઈ મલે મેં
હા તો તમે એટલે કયા ડિવિઝન માં છો?
મેં સી ડીવિઝન
હા મેં એ એમાં છું એટલે તમે નહી દેખાય-' આપણે પેલા એસ વાય માં સાથે હતા.
હ હ એ ખબર મને
એટલેજ
હમણે
થોડાક દિવસ થી આયા આવાયું પણ ની વરસાદ ને આવે ને એટલે ઘરથી આવવાનું ને અપડાઉન કરવાનું એટલે
તમારું ઘર બી પણ બહ દૂર છે એટલે લાંબુ પડે તમને બરાબર
હમ
હા હેલો
હા
આપડા કોલેજમાં એટલે પેલું જળ પ્રદુષણ બો થાતુ છે તેના માટે કઈક કરવાના છે એમ આયોજન કરવાનું છે પેલું સમૂહ સમૂહ જેવું બનાવીને આપડણે સંગઠન બનાવીને પેલું કરવાના છે
ખબર નહ એ મેં હમણાં આવ્યા ને એટલે ખબર નહ
હા એટલે જળ પ્રદુષણ બધા બો કરતાશે બધા ગમે તેમ કચરો નાખી દેને એ એના ઉપર જ કઈ ભા ભાષાંતર કરવાના છે એટલે ભાષા એ લોકો કઈ એનો ઉપયોગ નીવડે ને આવું એવું કરવાથી અટકાવવા જોઈએ ને એવું રેલી જેવું કાઢવાના છે લોકો
હ એક કે દિવસ હશે
જે લોકો હજુ આયોજ આયોજિત કરતા હશે હવે ખબર નહ કે કેટલા વાર લાગશે ને
આપડે પણ જઈશું તેમાં
હા કેમ કે આપ એમાં તો આવું આવું કાર્યમાં તો આપડે પેલા જવું જોઈએ
હા
હા કેમ કે હમણા તો બહુ જ જળ પ્રદુષણ થઈ જાય બધા કચરો ગમે તેમ નાખી દે છે એ તો આપણેે અટકાવવા જોઈએ
કચરો ગમે ત્યાં નઈ નાખવો જોઈએ ને બધાને પ્રોત્સાહિત કરવા પડે
હા ને પર્યાવરણ બી બધું પ્રદુષિત થતું હશે હમણે આ વરસાદ પડે ને તો હજુ કચરાને લીધું હજુ બધું વાસ મારે એમ
હા
એજ બધું એ લોકો એજ કોલેજને બધા આજુબાજુ કચરા નાખી જાય તે સંગઠન કરીને કેવાના છે બધાને કે આવી રીતે બધું કચરો ન નાખો બચાવો
બઅ
એના લીધે જળ તો પ્રદુષણ થાય જ પણ જમીનને પણ નુકસાન તો પોહોચે જ ને
હા તેવુંજ ને હવે
હા બધું પછી હું જળવા આપડે ખેતી કરીએ તો બધું ઉગે નહી કેમકે જ જ જમીન ની ફળદ્રુપતા હોય તે ઘટી જાય એમ
બરાબર
હા
કાલે કોલેજમાં જવાના હશે.
હા કાલે કોલેજમાં હું આવું તો તમે પણ આવશો તો આપડે મળીએે કાલે.
હા.
હા. આપણે કોલેજમાં તો વધુ નવું નવું બધા એટલે. બધું આવ્યા જ કરતું છે ને કાલે તો એમ કે. જીપીએસસી એક્ઝામ માટે સેમિનાર પણ રાખી રાખવામાં આવેલું છે.
એવું છે.
હા તો આપડે એ સેમિનાર માં પણ એટલે શું. એ લોકો ચર્ચા કરશે તો આપડે જશું કેમ કે. જીપીએસસી બી આપડે બી એક્ઝામ એટલે એ ઈચ્છા થાય તો આપીશું એમ. ટ્રાય તો મારી શું હા. એ કેમ કે આપણને આવું ઓપોર્ચ્યુનિટી મળે તો આપડે લેવી જોઈએ એમ.
હમ.
હા.
તો તો એફ વાય વાળા ને એસ વાય વાળા ની ભી કોલેજ ચાલુ થઈ ગઈ એટલે પબ્લિક પણ બહુ હશે ને?
પબ્લિક તો બહુ બધું અને કાલે સેમિનાર છે એટલે ગોઠવેલું છે એક્ટિવિટી હોલમાં એટલે તો કાલે તોજે સેમ કે બધું કીટ આપવામાં આવશે.
બરાબર.
હા.
આપડે વલસાડમાં તો કોલેજ પણ બહુ ઘણી છે.
હા ઘણી છે આજુબાજુ જગા છે તો એક નવી કોલેજ બનતી છે.
હા તે મેં સાંભળ્યું ફાર્મસી કે કઈ એવી કોલેજ
હા ચાલો તો કઈ આપડે કાલે એવું હોય તો મળીએે. કોલેજમાં. હા ચાલો. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.